હલો. હલો.
હાલો.
આ જુઓ.
હાલો.
હલો હલો તમારો અવાજ હા હવે આવ્યો હવે આવ્યો શું કરો છો મજામાં.
હા મજામાં.
હા તો ચલો ને આજે આપડે મસ્ત આપડે વાત કરી મા જો ખુબ જ આમ સરસ વિષય છે કે પશ્ચિમ ભારત નો ખોરાક
કણો હાલો. આ તો ઘણો રાસપ્રદ વિષય જેના ઘણા રાજ્યોમાં આવે છે આમ પશ્ચિમ ભારત
બિલકુલ આમ પશ્ચિમ ભારતમાં તો છે ને મુખ્ય આમ એનું છે ને ગુજરાત મહારાષ્ટ્ર ગોવા રાજસ્થાન નો સમાવેશ થાય છે તમને ખબર જ હશે કે પશ્ચિમ ભારતમાં આ બધા આવી જાય સ્ટેટ બધા
હા બિલકુલ. દરેક રાજ્યનો ખોરાક અલગ હોય છે અને તેની પોતાની ઓળખાણ હોય છે.
એજ. અને ખોરાક માત્ર પેટ ભરવા માટે નથી પણ તે સંસ્કૃતિ. અને પરંપરા સાથે પણ જોડાયેલું છે ને.
હા એકદમ તે. લોકોને એમ કેહેવાય ને કે જીવન પદ્ધતિને પણ અસર કરે છે.
બિલકુલ આમ સૌથી પેલા તો ગુજરાત ન ખોરાક વિશે આપડે તો વાત કરી લઈએ બરાબર ને.
હા ગુજરાત નો ખોરાક દેશ અને વિદેશ બધા જગ્યાએ પ્રસિદ્ધ છે.
બિલકુલ અને કહેવાય છેમ કે ગુજરાતી આમ ભોજનમાં મીઠાસ. અને હલકા મસાલો નો ઉપયોગ વધુ થાય છે.
હા અને. જેમ કે રોટલી શાક દાળ અને ભાત નો રોજિંદા જીવનમાં. એકદમ ભાગ છે એમ
બિલકુલ અને આમ જોવા જઈ ને તો સાથે કચો આમ કેહેવાય કે. કુંબર પાપડ અને અથાણું પણ લેવામાં આવે છે તેની સાથે.
હા એ તો છે જ અને ગુજરાતમાં ફરસાની પણ. ખુબ જ મહત્વતા છે.
બિલકુલ આમ આમ જોઈ લઈએ આપડે ફરસાણમાં તો ઢોકળા ખમણ પાત ત્રા હાંડવો ખાંડવી આ બધા નો સમાવેશ થતો હોય છે.
હા આ બધી વસ્તુ કેવાય કે સવાર અથવા સાંજાના નાસ્તામાં. ત્યાં ખાવામાં આવતી હોય છે.
હા એજ શું તમે આ બધા નાસ્તો ગ્રહણ કરો છો તમે.
હા એટલા. ઘણા દિવસો સુધી સારા રહે છે ને એટલે જ મુસાફરીમાંમ કેવાય ને કે. લઈ બી જવાય
શું તો તમે મુસાફરીમાં લઇ ગેલા થેપલા
હા હવે ના હું ના તો લઈ ગયો પણ બીજો મિત્ર લઈને આવ્યો હતો તે એને અમે ખાઈ દીધા ત્યારે
આ તો ખુબ જ આમ સુંદર છે ને મેં એ પણ આવું સેમ જ કરેલું કે અમારે કેવું અમારે રોજ કોલેજ ચાલે ને તો એમાં છે ને બધા અમે બધા તો ગુજરાતી છે તો તમને ખબર જ હશે તો એમાં છે ને અમારી બે ચાર ફ્રેન્ડ કરી ને એવું બધું લેતા આવે ઢોકળા લાવે કદી પછી હાંડવોલ આવે ખમણ પાત્રા એ બધું અમે મારી જ લઈએ ું ખાવાનું એના આમ ટિફિન માંથી ખુબ જ મજા આવી જાય
હા આવા ભાઈબંધ બધાને મળે
હા પણ મારી તો ફ્રેન્ડ હતી ભાઈબન ના તો
તે મળી જાય હવે આજના જમાનામાં તો એ મળવું વધારે આસાન થઇ ગયું છે
પણ એ હવે તમારા જેવા લોકોને પણ એવું ના મળે ને પણ એ બહુ મુશ્કેલી છે
એવું છે
હા અને એમાં પણ હા એજજ અને આપડે કહીએ હતા ખાખરા હા ખાખરા પણ છે ને લોકોને ઘણા ગમે છે તમે જેમ કીધું આમ
હા હા કારણ કે ખાખરા કયો કે ખાવાનો
હમ
એકદમ પાતરા હોય જેનો દાંત ના હોય એ બી ખાઈ શકે તમારા દાંતમાં કમજોરી થાય તો તમારા ખાખરા જ ખાવા
હા એ વાત છે પણ મારા તો બત્તિસે બત્તિસ દાંત છે.
અનેય એનાથી છે ને
એટલેજ ત કીધું જેસી જીસકી સોચ
અને એનાથી હું છે ને ખાખરા શું હું બધું જ ખાઈ શકું. અન તમે જે નઈ વિચાર્યું ને એ પણ આમ કેવાય ને કે આમ પડીકાથી લઈને ચટપટું થી લઈને મસાલેદાર આમ કેવાય ને કે શાકભાજી લીલા હરા પીડા બધું જ ટાઈપ નું પ્રકાર નું હું ખાઈ શકું તમને ખબર
હા પન તમે કેવાય કે લીલા શાકભાજી ખાવને તો દાંતમાં ભરાય બીજ જાય પન ખાકરા કદી નઈ ભરાય એ ગુજરાતની એકદમ ક્યાં કે પ્રખ્યાત વસ્તુ છે એ ખાખરા એમ
બિલકુલ બિલકુલ સાચી વાત છે અને સવારે આપડે બધાના સૌના ઘરમાં નાસ્તામાં આમ કેવાય ને કે ત્રણસો પાસઠ દિવસમાંથી અડધા દિવસ તો ખાખરા જ હશે આમ અને ચવાણું જ હોય એ જ અમારે આમ કેવાય ને કે ફિક્સ હોય ગુજરાતી લોકો નું નઈ
હા એજ ને આજકાલના લોકો માટે તો પીઝા ખાખરા મંચુરિયન ખાખરા બધું આઇ ગયું છે માર્કેટમાં
બિલકુલ બિલકુલ સાચું તમે કીધું આમ પીઝા ખાખરા અન એ પીઝા ખાખરા નો તો સ્વાદ જ કીક અલગ છે તમે પેલા જીરા વારા ખાખરા ખાધા છે?
હા બધું ખાઈએ ચારે કેવું કે આર્થિક સ્થિતિ ના હોય તો તમે પીઝા ખાવાનું મન થાય તો પીઝા ખાખરા ખાઈ લેવાના
મંચુરિયન નું મન થાય તો મંચુરન ખાખરા
અને એ પણ સસ્તા માં આઈ જાય ને સીધી વાત છે તમારી મારી જોડ કદી પૈસા ની હોય તો ત્યારે એ જ ખઈ લઈશ એમ પીઝા નય આમ પીઝા ખાવાની ઈછા થસતી હશે અને જો ધારો કે મા જો પૈસા
ના ના એ બોવ આપો વિચારવા જેવો વિષય છે હારો.
બિલકુલ સો અન્નાની સાચી વાત તમે કીધી હો બોઉ જ વિચારવા જેવો વિષય છે આ તો.
હા એજ
અને આજકલ તો સાથ
હા
અને આજકલ તો સાથે છે ને આમ લસનની ચટની અને છાસ પણ લેવામાં આવે છે તમને શું લસણ ની ચટની ભાવે
હા કાયદેસર લસણ ની ચટની વગર તો કેવું કે જારે ખાવાનું ભીખુ હોય તારે ગુજરાતીઓ જોડે લસનની ચટ ની ઉમેરી દેય એટલે શું ફિક્કાનું થોડું ચતપટું મસાલેદાર બની જાય.
બિલકુલ તમે સાચું કીધું આમ લસનની ચટની ને તો કઈક સ્વાદ જ
એમાં શું કે તમને ઘરે વાઈફ ને કેતા બીક લાગે કે મોરું છે તો ધીરે રઈન લસનનો ચટકો લઈ લો તો વાંધો ના આવે.
શું વિચાર છે ઓહ તમારો તો આ તો ખૂબ જ આમ રસપ્રદ છે મારે આના આના વિચાર પર આગળ જઈને આગળ ફ્યુચરમાં પણ હું વિચારીશું આપડે આવું કરી શકાય. કેંગેસ તઉનો હાથ નું આમ કેવું કે ખાવાનું બધાના હાથ નું તો ના ગમતું હોય ને. પણ કેવું સાઈડમાં આવું અથાણું કે આમ ચ આમ ચવાણું ચેવડો ખાકરા હોય તો ચાલી જાય થોડુંક બીજું બધું આપડે ગાય કૂતરાને ખવડાય દઈએ એમ.
હા ભરણ પોષણ થઈ જાય મુદ્દે
હા આ મુદ્દે ભરણ પોષણ થઈ જાય એમ અને આમાં પણ આપડે રીંગણનું આલુ પછી સેવ ટામેટા નું શાક અને રીંગણ બટાકા નું શાક બહુ જ પ્રસિદ્ધ છે નહી આપણા ગુજરાતની અંદર
હા એ તો છેજે રીંગણનું ભરતું ને સાથે દહિ એ વરસાદમાં લોકો ખુબ જ ખાતા હોય છે.
પણ આ રીંગણ ના ભરતા જોડે મેં દહી આ તો પહેલી વાર મેં તો સાંભળ્યું શું તમે એવું કઈ કદી જમ્યું છે
હા તમે લાગે છે પશ્ચિમ ગુજરાતમાં રહેના છો
ના એટલે કેવું છે મને આ બધું છે ને ઓછું ભાવ છે હું એ આમ શાક રોટલી વાળો છું કે બટાકાનું શાક અને રોટલી મારે સાત દિવસ હોને તો સાતે સાત દિવસ હું એજ જમીલો એવ ઓછું આમ એવી રીતે આમ
હા એટલે અમારે અહિયાં એવું જ હોય પણ સાઠ્ઠે દિવસ રીંગણનું ભરતું હોય એવું સમજી લો ને
હા તો પેલા પીઝા વાળા મંચુરિયન ખાખરા ના હોય તમારી ઈચ્છા થઈ ગય હોય તો કદી.
એ તો બહ ઈચ્છા થઇ જાય છે લાઈ જ રાખું છું હું તો.
શું વાત છે હા આની સાથે તો તમારે દર શનિવાર કે રવિવાર પેલું એ હશે ને જુવાની આમ ભા ખરી અને બાજરી ના રોટલા તમાર તો બનતા જ હશે નહ તમને બધાનેું ભાવે એટલે
હા જુવારના રોટલા પહિ ગઉં ના બાજરી ના રોટલા મિક્સ રોટલા મુલેટા મુલેટ આ બધું પ્રોટીન નો એક સ્ત્રોત કેહેવાય.
હા બિલકુલ સાચી વાત છે. એજ અને આમ અર આપણેે મહારાષ્ટ્રની વાત કરીએ તો ત્યાં તો છે ને પાંઉ સાથે બનાવેલી વાનગીઓ પણ બહુ જ પ્રસિદ્ધ છે તમને ખબર
હા અને મહારાષ્ટ્રનું ભોજન તો બહુ ચટપટું હોય છે.
બિલકુલ અને જે એમાં તો વડા પાઉ આવી ગયુ પછી સેવ ઉસળ આઈ ગયું ફરસાણ આઈ ગયું ઓ ભાઈ સાબ એટલું બધું આમ લા જવાબ હોય છે ને મારે તો અત્યાર બી મોડામાં પાણી આવી ગયું પછી
હા વડાપાવ જેમ કે જો કે અશોક ના તહીયા વડાપાવ જે સચિન તેંડુલકર ખાતો આવ્યો છે બબ્બે કિલોમીટર ની લાઈન હોય ખાવા માટે
શું વાત છે ઓહો
ઉભું રહેવું પડે કે એક્ટવા લઈને ઉભા રઈએ તા તો નંબર આવે
શું વાત છે અને આપડે હવે ગોવાની વાત કરીએ તો ત્યાંનો તો ખોરાક આખો સમુદ્ર સા જમ જોડાયેલો હોય છે જે આપણે કેવાય ને આપડે શાકાહારી છે એટલે આપણા થી તો ખવાય નહી પણ આપડું હોય તો ચાલી જાય બરાબર
હા એ તો છે પણ કદી કદી ખાઈ લેવું જોઈએ હવે
બિલકુલ બિલકુલ એજ કઈ નઈ મને આજે આ વિષય પર તમારી જોડે ચર્ચા કરીને વાત કરીને બહુ જ આમ મજા આવી ગઈ આપડે ચો ચક્કસ ફરીથી કંઈક નવા વિષય પર વાત કરીશું હ મળીએ
હા ભલે